હલો.
હેલો.
હલો.
બોલો કેમ બસ હું મ જામાં તમે કેમ છો?
બસ હું એકદમ મજામાં આજે મને એક રસપ્રદ વિષય પર વાત કરીએ આપણે ચલો ને મોબાઈલ નોટિફિકેશન અને માનસિક શાંતિ વચ્ચેનું સંતુલન.
બહુ સરસ વિષય છે આજે તો મોબાઈલ નોટિફિકેશન વગરનો દિવસ કલ્ કલ્પાવો પણ મુશ્કીલ લાગે છે.
સાચું સવારે આંખ ખુલે એટલે પેહલું કામ મોબાઈલ ચેક કરવાનું થઇ ગયું છે નઈ?
હા ઘણા લોકો અલાર્મ બંધ કરતાં કરતા સોશિયલ મીડિયા પણ જોઈ લે છે.
મને લાગે છે કે આ આદતથી દિવસની શરૂઆત શાંત રીતે થતી નથી.
બિલકુલ, સવારે જ કોઈ નેગેટિવ ન્યુઝ જોઈ જઈએ તો મૂડ પર અસર પડે.
હા અને કેટલીક વાર તો કોઈ મેસેજ પણ એટલો અર્જન્ટ નથી હોતો.
પણ નોટિફિકેશનની સાઉન્ડ આવે એટલે ક્યુરિયોસિટી થઈ જાય.
હા તમે નોટિફિકેશન બધી એપમાં ઓન રાખો છો?
પહેલા રાખતી હતી પણ હવે ઘણી બંધ કરી દીધી છે.
શું ફરક પડ્યો?
ધ્યાન વધુ કેન્દ્રિત રહે છે, કામ કરતા વખત વારંવાર મોબાઈલ તરફ જોવું નથી પડતું.
આ બધું સારી વાત છે, હું પણ નોટ કરું છું કે નોટિફિકેશન હવે એટલે કોન્ કોન્સન્ટ્રેશન તૂટી જાય છે આવે એટલે.
ખાસ કરીને જ્યારે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરતા હોય ત્યારે.
હા તમે સોશિયલ મીડિયા માટે અલગ સમય રાખો છો?
હા, સવારે અને સાંજે થોડો સમય.
હા તો દિવસભર ચેક નથી કરતા નહીં?
જરૂરી હોય તો જ કરું બાકી નહીં
અચ્છા આજે ઘણા લોકોને ફોમો પણ હોય છે નહી
હા ફિયર ઓફ મિસિંગ આઉટ લાગે કે કઈ અપડેટ ચૂકી ના જઈએ
હા પણ દરેક અપડેટ જાણવું જરૂરી હોય છે
બિલકુલ નહીં ઘણી માહિતી આપણા જીવનમાં કોઈ ખાસ વેલ્યુ એડ કરતી નથી
મને એક વાત રસ લાગે છે પેલા લોકો ઘડી જોઈને સમય જાણતા હતા હવે મોબાઈલ ખોલે તો નોટિફિકેશનમાં અટકી જાય છે
હા હા હા હા આ તો મારા સાથે રોજ થાય છે
હા મોબાઈલ ખોલ્યો સમય જોવા માટે પણ પછી દસ મિનિટ સોશિયલ મીડિયા યુઝ થઈ એ
હા અને પછી યાદ આવે કે હું તો બીજું કામ કરવા આવી હતી
હા નોટિફિકેશન સ્ટ્રેસ પણ વધારે છે એમ લાગે છે
હા ખાસ કરીને ઓફિસ ગ્રુપ ઈમેલ અને સોશિયલ મીડિયા સાથે
હા કેટલીક વાર મોબાઈલ સાયલેન્ટ પર મૂકી દેવું જોઈએ નહી
હું રાત્રે સાયલેન્ટ મોડ રાખું છું
એનાથી ઊંઘમાં ફરક પડે છે
બહુ પેલા રાત્રે પણ સાણ ઊંદ આવે એટલે આંખ ખુલી જતી હતી
આજે સ્લીપ ક્વોલિટી પણ મોબાાઈલથી પ્રભાવિત થઈ છે
હા લોકો સુતા પહેલા સુધી સ્ક્રીન જોતા હોય છે
હા બ્લુ લઇટ વિશે પણ ઘણું સાંભળ્યું છે
હા પણ મુખ્ય મુદ્દો એ છે કે મગજને આરામ મળતો નથી
સુતા પહેલા પુસ્તક વાંચવું વધુ જ સારું લાગે છે
અથવા હલકા મ્યુઝિક સાંભળવા
હા શું તમે ડિજિટલ ડિટોક્સ વિશે સાંભળ્યું છે
હા એક દિવસ અથવા કેટલાક કલાક મોબાઈલ થી દૂર રહેવું
તમે ક્યારે ટ્રાય કર્યો છે
એક રવિવારે સોશિયલ મીડિયા બંધ રાખ્યું હતું
પછી કેવું લાગ્યું તમને
શરૂઆતમાં અજીબ લાગ્યું પણ પછી બહુ શાંતિ મળી
શું કામ કર્યું એ દિવસ
ફેમિલી સાથે સમય વિતાવ્યો થોડું વાંચન કર્યું અને વોક પણ કર્યું
ઓ એ બધું મોબાઈલ વગર પણ થઈ શકે છે એ યાદ આવ્યું હશે નહી
બિલકુલ કેટલીક વાર ટેકનોલોજીની બહાર પણ એક દુનિયા છે
બાળકો પર નોટિફિકેશન કલ્ચરની શું અસર પડે છે
મને લાગે છે કે ધ્યાન ઓછું થાય છે
અને પેશન્સ પણ ઓછી થતી હોય એમ લાગે છે
હા બધું ઇન્સ્ટન્ટ જોઈએ
પેરેન્ટ એ શું કરવું જોઈએ
પહેલા તો પોતે એક્ઝામ્પલ સેટ કરવો જોઈએ
હા તમે બહુ સાચી વાત કહી બાળકો કરતા મોટા વધુ મોબાઈલ વાપરતા હોય છે નને
હા ફેમિલી ટાાઈમમાં મોબાઈલ સાઈટ પર મૂકી દેવું જોઈએ
ડિનર વખતે તો ખાસ
હા એનાથી વાતચીત વધે છે
નોટિફિકેશન બંધ કરવાની સૌથી સારી રીત કઈ હોય છે
જે એપ જરૂરી નથી એની નોટિફિકેશન ઓફ કરી દેવાની
અને ઈમરજન્સી કોન્ટેક્ટ માટે સાઉન્ડ રાખી શકાય ને
હા બિલકુલ સંતુલન એ મુખ્ય મુદ્દો છે
ટેકનોલોજીની વિરુદ્ધ નથી પણ તેનો સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ
હા મોબાઈલ આપણા માટે છે આપણે મોબાઈલ માટે નથી
વાહ આ લાઈન તમે બહુ સારી લાગી
અને માનસિક શાંતિ માટે થોડો સમય નોટિફિકેશન ફ્રી રહેવું પણ જરૂરી છે
હા હું પણ હવે રોજ થોડો સમય મોબાઈલ થી દૂર રહેવાનો પ્રયત્ન કરીશ
હું પણ નાના ફેરફારોથી મોટા ફરક પડે છે
પછી મને એક વાત પૂછવી હતી તમે સ્ક્રીન ટાઈમ ટ્રેક કરો છો
હા હવે કરું છું પેલા તો ધ્યાન જ નતું કે કેટલો સમય મોબાઈલ પર જાય છે
શું જણય્યું પછી
એક દિવસ લગભગ પાંચ છ કલાક મોબાાઈલ પર વિતાવી દીધા હતા
ઓહો એટલો બધો
હા અને એમાંથી અડધો સમય તો સોશિયલ મીડિયામાં જ જતો રહ્યો હતો
હો પછી તમે શું ફેરફાર કર્યો
કેટલીક એપ માટે ડેલી લિમિટ સેટ કરી દીધી
ઓહો એ કામ કરે છે
હા ઓછામાં ઓછું યાદ તો આપે જ છે કે હવે બહુ થઈ ગયું
મને લાગે છે કે નોટિફિકેશન એક પ્રકારનું વ્યસન પણ બની શકે છે
બિલકુલ કોઈ મેસેજ ન આવ્યો હોય તો પણ લોકો મોબાઈલ ચેક કરતા હોય છે
હા આદત બની ગઈ છે લોકોની
અને કેટલીક વાર ખાલી મોબાઈલ અનલોક કરીને ફરી લોક કરી દઈએ
આ તો મારા સાથે પણ થાય છે
આપણું મગજ નવી માહિતી શોધવા વાઈ ગયું છે
હા પેલા લોકો વેઇટિંગ રૂમમાં બેસીને આસપાસ જોતા હતા
અને હવે બધા મોબાઈલમાં વ્યસ્ત હોય છે
ટ્રેન હોય બસ હોય કે હોસ્પિટલ હોય દરેક જગ્યાએ એક જ દશ્ય હોય છે નહી
હા લોકો સાથે બેઠા હોય પણ વાત ન કરતા હોય
સોશિયલ કનેક્શની વધી છે એ ઘટી છે
મને લાગે છે કે બંને થયું છે
કેવી રીતે
દૂરના લોકો સાથે સંપર્ક વધ્યો પણ નજીકના લોકો સાથે વાત ઓછી થઈ
આ ઓબ્ઝર્વેશન બહુ રસપ્રદ છે
ફેમિલી ગેધરિંગમાં પણ બધા ફોટો લેવામાં વ્યસ્ત હોય છે
મુમેન્ટ એન્જોય કરતાં કરતા રેકોર્ડ કરવામાં વધુ રસ હોય છે ને એ લોકોને
હા પછી ફોટો છે પણ યાદો નો અનુભવ ઓછો હોય
તમે ક્યારે નો ફિકેશન ફ્રી સવારનોો અનુભવ કર્યો છે
હા વેકેશન દરમિયાન
એવું લાગ્યું
બહુ હલવું અને શાંત
શું ખાસ ફરક જણાયો
મગજમાં ઓછા વિચારો હતા અને ઉતાવળ પણ ઓછી હતી
આપણે રોજ પણ એવો સમય કાઢી શકીએ ને
હા જરૂર સવારે એક કલાક મોબાઈલ વગર રહેવું શક્ય છે
સવારની શાંતિ આખા દિવસ પર અસર કરે છે નહીં
હા દિવસની શરૂઆત જેવી હોય એવો મૂડ હોય
ઓફિસમાં નોટિફિકેશન મેનેજ કરવા માટે શું કર શક
ઇમ્પોર્ટન્ટ ગ્રુપ અલગ રાખી શકાય
અને બાકીના મ્યુટ કરી શકાય
બિલકુલ
કેટલીક વાર લોકો તાત્કાલ જવાબની અપેક્ષા રાખે છે નહી
હા પણ દરેક મેસેજ ઈમરજન્સી નથી હોતો
આપણે પણ બીજાના સમયનો આદર કરવો જોઈએ
સાચી વાત છે
શું તને લાગે છે કે ટેકનોલોજી કંપનીઓ નોટિફિકેશન વધુ આપે છે
હા કારણ કે તે લોકો યુઝર નું અટેન્શન મેળવા માંગે છે
અટેન્શન આજે એક કિંમતી વસ્તુ બની ગઈ છે
અને જે પોતાનું અટેન્શન કંટ્રોલ કરી શકે તે વધુ પ્રોડક્ટિવ બની શકે
આ બધું સરસ બહુ સરસ વિી જાય છે તમારો
હું હવે રોજ થોડી વાર માટે ફોન બીજી રૂમમાં મૂકી દઉં છું
એનાથી શું ફાયદો છે
કામમાં વધુ ફોકસ રહું છું
અને મોબાઈલ લેવાની ઈચ્છા પણ ઓછી થાય છે નહી
હા કારણ કે તે સામે નથી હોતો
કેટલીક વાર સમયે મોબાઈલમાંથી આદતમાં હોય છે
બિલકુલ સાચો
હા તો આજે આપણેે વાત કરીને ખુબ સારું લાગ્યું બહુ મજા આવીઈ ગઈ આપણેે હવે કાલે કે પરમ દિવસ ફરીથી ટોપિક પર વાત કરીશું ચાલો મળીએે
શ્યોર ચલો આવજો
આવુંજો